હ, હ. કેમ છો ભાઈ મજામાં તમે કેમ છો?
મજામાં.
શું કરતા છો?
ભાઈ નહી આ જરાક બહાર આવેલો છું.
હમ. મે બી ઘરે જ છે. ખાવાનું બનાવવાનું હમણાં થોડીક વારમાં.
હા જમમાનું
હા મારે મારે જ બનાવવું પડે કે નહી ઘેરે મેં જ એકલો.
હા કા ગયા મ્મી પપ્પા ક્યાં ગયા હતા.
મમ્મી પપ્પા યુપી ગયેલા છે એટલે મારે. હા મારે જ બધું કરવું પડે.
હા. બીજું આજે તમે કેમ લેક્ચર બે લેક્ચર ભરીને ગયા કર ઘરે.
આજે લેક્ચર જ ઓછા ચાલતા હતા એટલે એમ બી એમ બી વરહાદ વધારે હતું એટલે લેક્ચર ભરવાનું મન નહ હતું.
હા આજે વરસાદ બહુ પડતો હતો.
હ મને વાત માડી કે તિથલ રોડ પર બહુ લડાઈ કરહ્યા આજે.
રોડ પર નઈ કઈ અરે અહં આપડું. સ્ટેડિયમ રોડ છે. ખબર બસ ડેપો.
હા તે બાજુ કે.
હા તા તા લડાઈ કરી,
તિથલ નો એક વિડીયો આવેલું છે એના પર બહુ માર પી થતું છે. પાણીમાં વ ચાલુ વરહાદ માં
હા તે તાજ સ્ટેડિયમ રોડ પર લડાઈ થેલી.
સ્ટેડિયમ રોડ નું તો જોયેલો પણ તિથલ રોડ નું એક બતવતું છે.
તે મૈં ન્યુઝ જોવા તો મને ખબર પડશે.
હા વળાંંગશે ને તિથલ રોડ બાજુ વળે તે
હા
ત્યાં મારા પીટી થયેલી છે આઈસર ઉભી રહેલું છે પાસ એટલે
હ બીજું તો બબાલ તો થયા જ કરે બધું
તમે ફરવા આવવાના કે ની કોઈ દિવસ ગણેશ ધૂધ બાજુ
ની ત્યાં તો મેં જોયેલું જ ની તો
મેં જોઈલો ને મારા જોડે આવજો મેં ફરાવી દેવા
હા મંદિર છેે
મંદિરની ધોસ છે ગણેશ ગણેશ ધોધ શંકર ધોધ બઉ પ્રખ્યાત ધોધ છે.
કઈ જગ્યા
અહયા ધરમપુર થી માત્ર દસેક કિલોમીટર દૂર છે.
ધરમપુર થી દસ એક કિલોમીટર એટલે કઈ તમને ઓછું લાગે કયાં
એમ વલસાડ થી ચાલીસ કિલોમીટર પડે પણ મારા ઘેડ તે અહીંથી દસેક કિલોમીટર પડે
હા
પાંચ મિનિટનો રસ્તો છે મારા ઘેર થી જાવાનો
બરાબર. બીજું આજે તો ટીપલ સી નો લેકચર બી ચાલેલો
હ એમાં ટીચર આવેલા કે સર આવેલા
મેમ આવેલી
મેમાં આવેલા જે આપડે સેમ થ્રી માં લેતા હોતા એજ આવેલા કે
ના ઈ બીજી મેમ હતી એક હારું ભણાવતી હતી મજા આઈવી એના સાથે પણ
ખુબજ અ કેટલા કે સ્ટુડન્ટ હતા એમાં
હતા અમારા સાઈટ કેટલા વીસ જના વીસ જના હે કુલ મલાઈને
ગર્લ્સમાં તો બધા જતા રેલા
ના ઈ હતા ગર્લ્સમાં આઠ નવ હતી ને અમે છોકરા દસ જેવા હ
દેવાન હતો
હા ભણાયું પછી મજા આઈવી ડિજિટલ ઇન્ડિયા ને ડિજિટલ માર્કેટિંગ ને ઓનલાઈન માર્કેટિંગ વેબસાઇટ એવું બધું ભણાઈવું
લેકચર હાજરી પુરયા કે એમા નઈ
હા એટેન્ડેસ પૂરી તે ઈ લોકો ઓછા એટલે ગભરાઈ ને પૂરિ તી મેતો મારા દોસ્તારની ભી લખી દીધી
મારા લયખા કેે ની
અરે મે મેમ મન લાગ્યું ગણે હે એટલે મેં ની લયખૂ મેં ખાલી મારું ને ધરનજય ની જ લયખુ બ
મારે લખી દેવું જોઈ ને તારીસ
ખબરને
આખું નામ ખાલી અર્જુન નામ લખી દે
રોલ નંબર તારો ચાલીસ ને એના અગાડી પછી ની ખબર ને મને
પિન પ્રિન્સ કે કે ડબલ શ્લોક ફાડી દે ને ઇ પ્રિન્સ મારું નામ લખીને પછી કે કે લખી દે તોબી ચાલે.
હા પ્રિન્સ અને
હમ્મ પ્રિન્સ કે કે
હા લખી દેવા બીજી વાર ચલી બીજી વાર તમારું લખી દેવા નામ
એમ બી આજે લાસ્ટ લેક્ચર હતું ને એટલે હવે તો આવતા સોમવારે જ હશે એનું લેક્ચર
હા
એમ તો મજા આઈવી આ આજે કોલેજમાં
હેની મજા આયી ગઈ આજે કોલેજમાં
અરે સ્ટેટ માં
નાએ સ્ટેટમાં તો મજા જ આવે. પર આપડે પેલું છાપાનેરુ સનનું કરવાના હતા તે કાલે કરવું કે.
હવે આજે વરહાદ હતું એટલે કોઈ આવેલા જ નહીં, ને મારા મેં કીધું પણ ધ્રુમિલ વાળાન ના પાયડે.
એ લોકોતો નાચ પાડ્યા કરેએ એ લોકો તો બો પેલા બીખરા જેવારે. આપડે આપડે જ કરવા આપડે હે.
આપડે સંગઠન બનાવવું પડે, આપડું એકાદ ગ્રુપ. એ દસેક જણને ઉભો કરવું પડે પછી જવું પડે.
નાશિક પોરા ખેલ જયા મેચ હે. ધનંજય છે, માલવીક છે, તું છે, દેવાંગ છે, ભાર્ગવ છે એ લોકો આવે કે ની આવે પછી એ સ સર બદલઈ જાય ને પછી કેવાનું તમે આવે લાગે.
હા તેબી ચાલે.
હા એતો મેને પછી એમ કહેવાનું. તે દર વખતે તમને પોતાનું લડાઈ લડતા આવડે જ નહી એમ એમ કેવાનું.
કઈ નહીં આપડે એમ કાલે જો વરહાદ ની રે કોલેજ ચાલુ હોય તોમેં આવા ને ડાયરેક્ટ આપડે પ્રિન્સપલ ઓફિસમાં જઈને વાત કરી લઈશું.
હમ ચાલશે.
એમ બી આપડે ઓડી ખાસ જરૂરી સે, એમાં નવું સબ્જેક્ટ છે, એટલે થોડું- સમજવા માટે પ્રોબ્લેમ પડશે એના માટે વાત કરવું પડશે.
કરવું પડશે. કેમ કે ઓડિટિંગ નવું સબ્જેક્ટ છે, આપણને ખબર પડવા જોઈએ અંદર કેવું ભણવાનું આવે.
હા એબી છે, ને બીહારે બી બીઆર એફ ને એ બધું તો એમાં લાગતું વળગતું જ બધા સબ્જેક્ટ છે, એટલે થોડુંક ધ્યાન આપવું પડશે.
હા આજે ભીમેં બુક લીધી ન બધી નવી બુક લઈ લીધી આજે.
હા તો બરાબર કર્યો એમ.
હા બુક લેવા જ પડેને બુક વગર કંઈ કામ ચાલેકે.
એક્ઝામ ની તૈયારી ક્યાંક ચાલતી છે, તમારી?
એક્ઝામની તૈયારી હજુ નથી કરેલી પણ મેં હવે કરવા ચાલુ કરા. એક્ઝામની તૈયારી મેં તો ખાલી સ્ટેટ ને એકાઉન્ટ જ વધારે ધ્યાન આપવું.
હા તેબી બરાબર જ. મારે એમ તો અકાઉન્ટ નો કેસીપી ચલાવે તે એમાં થોડુંક સમજ નથી પડતું પણ ધીરેધીરે સમજી જાઈશુ.
હા એતો ધીમે ધીમે આ એતો દાખલા જેમ જેમ કરાવે બધા ક્વેશ્ચન સોલ્વ. તેમજ બધું આવડી જશે.
એટલું વરહાદ હતું વલસાડમાંજ ત્યાંથી આવતા તા, પાછો મે ભીંગાઈ ગ્યો. મેં પાછા અહિયાં ધરમપુર અ ડેપોથી મારા ઘેર લાગી આવતા તા ભીંજાઈ ગ્યો મેં.
ચાલતો ચાલતો એટલે ગેલો તમે? એ સ્પેસ આપડા કોલેજથી
કોલેજ થીતો રિક્ષામાં આય્વા ને પછી ત્યાંથી બસ થી અહિયાં ધરમપુર ડેપો આય્વા, ન તાંથી ચાલતો મે ઘેર આવ્યો કે નહીં. ત્યાંથી આવતા મને પાંચ દસ મિનિટ લાગે એટલી વારમા ભીંજાઈ ગ્યો.
એટલે તમે પેલું ત્યાંથી કેટલું દૂર છે, તમારું બસ થી ઉતરે એટલે.
પાંચ મિનિટનો રસ્તો શે, બાઈકથી બાઈકથી બે મિનિટ લાગે ડેપોની પાછળ જ છે, જસ્ટ
હા એટલે હારું નેતો દૂર હાતે તો તો,
બહુત દૂર પડી જાતે એમ તો, મારે બસ પકડવાની જરૂર ની પડે કોઈ ને કોઈ ગાડી જતી જ હોય અહીંથી, એટલે એમાં બેસીને નીકળી જવાય,
હા એ સારું પૈસા ની બચત બી થઈ જાય
હા મને વાત મળી કે એક તારીખે જ લઇ જવાનું છે મોહનગઢ
હા એક તારીખે
તો તમે ના કેમ પાડે જવા માટે
એ અરે એ લોકો કઈ કે હવે છવ્વીસ છોકરા જોઈએ એટલે છ છવ્વીસ જણા જ જોઈએ તો મેં હુ કરું મેં કીધું મને આવતા બેચમાં લઈ જાહે તો હારું
હજુ ના નથી પાડીઈ જયારે એ લોકો કેહે હમીથી કે કોઈને કેન્સલ કરવાનું છે તો કરાવી દેવા કેમ કે એ લોકો એવી રીતે તોડી તોડીને લઈ જવા નાં તો બધા ફ્રેન્ડ છૂટા પડી જહુ આવી રીતે તો
એટલે કેટલા હમણાં કેટલાશ કેટલા લગીન કરેલા છે કેટલા લગીને લઇ જવાના છે
ત્રીસ હતા તેમા થી છવ્વીસ કરી લાઈખુયું
એ કેમ અડધા અડધા કર્યા કરતા શે એ લોકો
યુનિવર્સિટી એ ના પાડી દીધી કે પાંત્રીસ જણા કેમ કે ત્યા વધી ગયેલા છે બધા બીજા બીજા કોલેજ નાને આપડ એમજી સર છે તે એપોઈન્ટમેન્ટ મોડું આપેલું એમ ડાટા ને આપડું તો પ્રેઝન્ટેશન પેલા એ બો મોડું બનાવ્યું
એબી શે પણ મને તો કઈ ટેન્શન નહી મારે તો મોહનગઢ થી બુલાવો આવી ગેલો છે ફોન આવી ગેલો શે એટલે જે દિવસે તમે જવાના એ દિવસે મારે ત્યાં મોહનગઢ પોહંચી જવું પડશે
આજે શું બનાવાના જમવામાં પછી
જમવાનું ત્યાજ પેલો ખીચડી હવારે ખીચડી રે ને પસી નાસ્તો પેલા નાસ્તો આપે ચા નાસ્તોને એવું બધું
ની મેં એની વાત નહી કરું તમે શું બનાવાના જમવામાં આજે
મેં કે મેં આજે જોમ તો બીજે જગ્યાએ જવાનો શે ખાવા
કા જવાનો જમવા બીજી જગયે
બુવાને ઘેર બાજુ જવાનો શે
હા ફોઈના ઘરે જવાના તો ફૂઈનું ઘર કા કેટ બો દૂર છે અહિયાંથી તમારે
અને અહીંથી એ બી બે મિનિટ નો રસ્તો છે મારા ઘેર થી નજીક નજીકમાં છે એટલે કઈ વાંધો નહી એમ
હા તે બરાબર
એમ નજીક નજીકમાં હોય ને તો હારું પડે બધી જગ્યાએ આરામ થી જતો રહે ગાડી લઈને ગાડી નહી મળે તો ચાલતા જતા રેવાય
તો તમે કાલે કોલેજ આવવાના ને
હા જો વરહદ બંધ રહેશે તમે આવા કોલેજ.
કયા કયા લેક્ચર છે કલે?
એટ બધા ચારે ચાર પેલા ત્રીજો લેક્ચર તો આપણા પ્રિન્સિપલ સર નો હશે.
હા મેમ મેમ આમું કામ નનું પેલું જીરો લેક્ચર લે આખરે વેલું અવાય ન પછી વેલું.
નઈ વેલું આવી જવાનું કેમ કે પછી આપડે લાસ્ટ લેકચર સુધી થોડી બેસાય.
બીલ બેસાય તો મેમ પેલું કમ્બાઈન ને ભણ હતી તેવી રીતે ત્રીજું તીજું લઈ લેવાનું ફટાફટ પટી જાય આપડું.
પણ બી વાળા એમ કે કે અમાર ઓછું ચાલેલું છે ને આપડે કહીએ કે વધારે ચાલુ છે. એટલે એમાં કમ્બાઈન નહી થાય.
અછા બહે વાળું ક બહે વાળા.
બીવાળડા બી વર્ગના.
હા, એ લોકો શું કે કે એ લોકોનું બધું ઓછું ચાલેલું છે?
હા મેં વાત કર તેમ કે તમારું આગળ ચાલે અમારું ઓશુ ચાલે, એટલે તમા તમારા હાથે ચલાવાના લીધે અમારે પાસો રીપીટ કરવું પડે તમારે.
હા બરાબર છે. એટલે એ લોકોનું બધું મોડું ચાલતું છે, ચાલો તો કાલે મળીએ આપડે.
હા.